હલો
હેલો કેમ છો.
હલો.
હલો અવાજ આવે છે.
હા-હા આવે છે, મારી આવે છે, નમન તમારે પાસે
હા-હા આવે
કેમ છો.
મજા માં તમે
મજામાં શું કરો છો.
ઉઠિ છુ અમે
અચ્છા હાલ ઉઠી છો.
હા તમે કોલેજ ના આજ છુટી હૈ
આ છુટ્ટી અમારી પણ સ્કૂલ ની રજા હતી સવારે અમે ઉઠ્યા અમે તો પાંચ વાગે ઉઠો ને શું સોરી
પાણી બહુ પડે છે, એ વાસ્તે
વરસાદ વરસાદ બઉુ જ ચાલે છે, હાલ
હમ્મ
હમ્મ. ત્યારે અમે સવારે પાંચ વાગે ઉઠ્યા પણ પછી સ્કૂલમાં મેસેજ જ નહીં આવ્યો હતો. મતલબ હમને ખબર આવતી કાલે કાલે શું આ કલેક્ટરે આપી દીધું હતું ને કે રજા છે, તો અમે બધા બીજા ખબર પડી ગઈ હતી સ્કૂલમાં નહીં આવ્યો હતો સ્કૂલ ન મેસેજ તો ભાઈ સ્કૂલ નો મેસેજ આવે ત્યારે ભાઈ સવારે ઉઠીએ ને તો અમે ઉઠી પાંચ વાગે પછ મારી મમ્મી નાસ્તો વાસ્તો બનાવી આપ્યો તો પછી એના પછી બસ વાળા કાકાને ફોન લાગ્યો કે ભાઈ અમે શું કરીએ તૈયાર થઈએ કે નહી થઈએ. તો તો પછી એમને કીધું કે ના રજા છે, તો અમે પછી અ અમને કીધું કે સરરે મેસેજ કરું કાકાને અગર કીધું હશે તો. અમે સરને મેસેજ કર્યું પણ સરને કીધું કે ના નથી રજા. તો પછી અમે વિચારીએ કે શું કર્યું પછી મારા સર સરને કોલ લગાવ પેલા મારી બૂનના કોલે લગાવો હતો તો મારે સ કોલ લગાવયા ને તો એક એ એમને કીધું હા હવે રજા છે, તો પછી પછી મતલબ મમ્મીએ કીધું કે હુંઘી જા હવે. ત મેં કીધું ના હમ તો નથી આવતી હવે એક વાર ઉઠી ગઈ તો બસ ઉઠી ગઈ પછી ભણતી તી હતી પછી મે મેં તમને સવા પોણા આઠે મેસેજ કર્યો ને. ત્યારે જઈ ને પછી રિપ્લાય નહીંય હતો મેં ઊંઘી ગઈ જઈને મને લાગ્યું કે આવશે તો પછી મેં ઉઠી જયિસ.
અચ્છા-અચ્છા.
હમ્મ તો બસ હાલ જ ઉઠી છું.
હમ સોરી કા હું બીજી હતી એટલા માટે તમારો કોલ નથી થી ઉઠવાયો નહી અને કાલી બારીશ માં નાતી હતી.
હા કાલે તમારા મમ્મી વાત કરતા હતા ને.
હમ્મ હમ્મ.
હમ્મ. ત્યારે હું પણ સવારે ભાઇ આઠ વાગ્યા સુધી ભણી મબ સાડા પાંચ પાંચ વાગે ઉઠી હતી તો છ વાગે થી આઠ વાગ્યા સુધી ભણી-ભણી પછી હવે ઊંઘ આવતી હતી. થી કેમ કે વહેલા ઉઠી ગઈ હતી ને તો પછી મમ્મી એ કીધું કે હવે હું ઊઘી જા હમ્મ.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
નાસ્તો કર્યો તમે?
ના ના ના
આછા.
હમ્મ તમે
બસ એને ઉઠી હતી ત્યારે થોડો ચ ચોડી બનાવી હતી. કઠોળ બનાવયો હતો સવારે મમ્મીએ હા સ્કૂલ જાઉં છુ, ને મેં.
હમ્મ.
તો ત્યારેને સુવા ગઈ, હતી ત્યારે થોડો ખાઈ લીધો હતો.
ના ના ઉડતો જ નથી અને નાસ્તો પણ નથી, કરતી.
અચ્છા તમે લશ તો નહી કરતા સવારે?
ના ના ના ઉડતી નથી, કરતી.
અચ્છા તો બુક ન લગતી
અને લગતી એ
તો.
ટાઈમ લેતી થોડા
અચ્છા
હમ્મ.
નામું તો ઉઠું મતલબ લાગે છે ભૂખ તો કેમ કે પૂરા રાતે અમે દસ કલાક ્યા પાંચ કલાક કામ હુંસું હો થ તો સુઓ છો તો ત્યારે તોી સવારે ઉઠીને લાગે છે બૂક તો
હેને મને એ લાગે છે. સવારે ઉઠતી ભૂખતા બટ બ્રશ કરના કરતીકે બાદ મે નહી. થોડી દર બેઠ જતી હું એક ઘંન્ટટા સમથિંગ ફર
અચ્છા પછી પછી ચાય પી ચાય પીયો છો?
ના ના ના
કાય પણ નથી પિતા મારા જેમ જ ચ
ના ચાય પિું ના કોફી
કેમ ચાય અને કોફી નહ ગમતી
ના ના ના નહી, ગમતી
અચ્છા મેં તો કક કોઈ રીઝન થી છોડ્યું છે. તો તો મને તો ચાય અને કોફી તો
ફેવરેટ હતી ચાય બટ કોઈ રીજન છોડ્યો મને દૂધ બિલકુલ નથી ભાવ તો ડોક્ટર મના કરી તું હમ
મ મેં તો મતલબ શું આમ મેં કીધું ને તમને પેલા પહેલા દિવસે કેું ચીની આ બધો શક નહી ખાતી
હમ હમ
કળથી મેં ચા આ બધું પણ છોડી દીધુ.
અચ્છા અહીંયા
હમ એ મને ચાય તો હું અગર ચાય ના પીયો ને મારો મારો સરર દુખવા લાગે છે મને જોઈએ. ચહે તો ભલે ભલે કેટલા વાગે પણ આપ પો રાત્રે બાર વાગે પણ આપો હું ચાહે તો પી લઉં
હમ હમ હમ
હ મને ચાાય તો જોઈએ પણ. પછી શક્ક નહી, ખાવું તો એટલે ચાય કેવી રીતે પીવુ
હા બરોબર.
હા.
હમ તમારે કલ કતરા કોલ હયા.
આ નથી થયા મારા કાલે તો કેમ કે આ શું વરસાદો પડતી હતી ને ત્યારે તાર ક્યા બોલ વરસાદ કારણે પડતા જ મતલબ. સર્વિસ માં સર્વર નહી આવતો હતો.
અચ્છા અચ્છા.
હા ત્યારે એક પણ કોલ નથી થયા ત મારા. હા તમારે કેટલા કોલ થયા?
હું તો પાંચ ગોલ હા.
આ કાલે થઈ ગયા ત પાંચ.
હા પાંચ થઈ ગયા ત એક છોકરો તોો મને દો કોલ કીધો હતો.
અચ્છા.
હમ ઓર એક છોકરી ના નહીં પોતાની નામ નથી બતાવ્યો
અચ્છા મે પહેલાં ઉપર લખવા લખીને આવે છે ને.
હમ હમ હમ હા હા એક છોકરી
કોકરા છે આમાં તો.
હમ બહતે. બઉ કમ છે, છોકરા
ત્રણ જ છે એક ગોહિલ છે ગૌતમ છે અને એક મિત છે.
હા ના ગૌતમ કો નથી આવે બનાઉસ્કોકો ગોહિલ ગોહિલ હા ગોહિલ કા જરૂર આયા.
અચ્છા
હમ્મ
સારું હોય તમારું કમ્પ્લીટ કે માર તો કાલે લાગતું જ નતું નહી આવતું પણ નહતું અને લાગતું પણ નતું કોઈના સાથે
હમ્મ
કેમ કે વરસાદના કારણે મારો તો સર્વર જ ડાઉન આવતો હતો આટલે
હમ એ તો સારું બોલે છે, છોકરો
અચ્છા
હમ્મ
ચ્ ગોહી લ હશે પછી તમારા
હા ગોયલ ગોયલ ગોઈલ
અચ્છા
હમ્મ
હા એમના સાથે તો મેં પણ પહેલાં વાર વાત કરી હતી ગૌતમ સાથે પણ મી મી મી તે તો મને એના ક બો પેલે મેસેજ કર્યો તો ત્યારથીબરથી મેં વાત નહીં કરી એમનાથી તો હા
હમ બરોબર મારો પેલો કોલ છે, એનો હતો કોહિલ નામ
અચ્છા
હમ્મ
અચ્છા અચ્છા
તમારી મમ્મી શું કરે છે.
મારી મમ્મી મારી મમ્મી છે, તો હાઉસ વાઈફ પર પછી એ ભણાવે છે.
પ્રેઝન્ટમાં કઈ કરે છે.
ના ના ટુશન ભણાવે છે, ઘરમાં જ ભણાવે છે. પર એમને એના મતલબ સેવન્ટીન કોલેજ કર્યા છે, અને એમ એ કોમ એમ એ લિટરેચર હિન્દી કર્યો છે અને એમ કોમ પણ કર્યો છે. હા
તમારી મમ્મી તો બડી પઢી લખી છે.
અને પછી કમ્પ્યુટરની ટીચર પણ હતી.
અચછા એયા
હા મતલબ અહિયાં અહિયાયા તો નથી પણ પેલાના અગિયારમાં બારમા કમ્પ્યુટર પણ ભણાવતી પણ હતી અને ઘરમાં ટ્યૂશન પણ કઢાવતી હતી.
અચ્છા ઓ
હા અને પછી પેલા સિલાઈ પણ શીખાવતી હતી જયારે આપણે કુશન વુશનસ બનાઈએ ને
હા
હા તો કુશન્સ જે ટેડીબિયર આ બધું જે મોલ આ બધામાં મળે છે ને એ બધું ઘરે બનાવતી પણ હતી હાલ પણ મારા મતલબ હાલ પણ અમારા ઘરે છે. આમ લાગતો હતો કે મતલબ એમને ગિફ્ટમાં મળ્યા છે કે એને ક્યા બોલ કોઈને આપ્યા છે. તો મારી મમ્મી કહે છે ના ના એ બધા તો મેં ઘરે જ બના્યા છે.
હા હા હા
જેમ બધા જેમ હોય છે ને એમ બધું જ જે મતલબ ઘરે અને પછી આપણે કહીએ ને એવું. પેલો સ્ટેન્ડ હોય છે અને રૂમાલ ગોતા પટ્ટી કરવાની. હા. શું કેહેવાય ક્રોશિયો ક્રોશિયો ન બનાવે આપણે. ન. હા એ ઘરે એ ઘરે પણ કરતી હતી એમ શીખાવતી ક્લાસીસ પણ આવતી હતી ઘરે.
તો બરોબર હતે ને.
હા.
વર્ક ફ્રોમ હોમ,
હા વર્ક ફ્રોમ હોમ પર મતલબ ભણી પણ અને ભણાયું પણ બધાને
હમ હમ.
હ મને પણ બહુ જ મતલબ હું પણ આ મને પણ આ બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. હું પણ અગર બે બેવું ને તો કશું કશું આમ બનાવતી રહું યા તમને ખબર છે મારો એક ફ્રોક હતો નવરાત્ર મતલબ મારે શું સમાજમાં ને અલગ અલગ એને કે દિવસનો અલગ અલગ હા
અચ્છા.
હા ત્યારે મલ આ બધું આવડે છે મારી મમ્મી ને.
હમ બિગડી ચીજને ક્યા બનાના વ સીખ જાય.
હા અરે મારો મારો એક ફ્રોક હતો મતલબ આમ અના અનારકાલી ટાઈપ જ હતો. તો અને મને એમને ચન્યા ચોલીમાં કન્વર્ટ કર્યો કરવો હતો. તો મેં એમને મતલબ બે દિવસ બે દિવસ ભી ના કહું દોઢ દિવસ માં મેં એમને સિતારો પણ ચોંટાવ્યા. પછી એમના મતલબ વર્ક પર કર્યો એમને નેચે ન ગાગરો આ બધું જ વર્ક કર્યો એક એક મતલબ જેમ આપણે કહીયએ ને કે હાલ કેવી રીતે હાલ ફેશન ચાલે છે ને અનારકલી સૂટમાં મલ સિતારા બધું કાચ વાચ આ બધું ચાલે છે. તમે મને મારો જોશો ને તમને આજ લાગશે કે મેં માર્કેટ થી લઈને આવ્યો છે.
હમ.
કેમ કે મને જોતું હતું નવરાત્રિ માટે અને એના મારા મારા પાસે કોઈ જ પણ વ્હાઈટ કપડો નહોતો મતલબ. હતો પણ એને આમ શું આ બધું હતું અને મને ચનચોલીમાં જોયું હતું. તો છેલ્લા દિવસે પછી નોમ હતી ને તો ત્યારે હું અ સાતમમાં સાતમ ના દિવસે આ બધું કરવા બેઠી પછી આઠમ આઠમ ગઈ અને નવ નવમ ના દિવસે રાત્રે મતલબ આ ફ્રોક પણ પહેન્યો હતો.
હમ બડા સોટ લાગી છે.
આા બઉ જ મતલબ એટલો મોટો ગાગરો હતો ને. મેં અને મારી મમ્મી ને એને ક્યા બોલતી બે ને રાત્રે રાત્રે મિરર વર્ક આ બધ તું જ કરાયું હતું.
હા.
હા મતલબ બધા મતલબ મારી ફ્રેન્ડો પણ કેહેતી હતી કે કયાયા થી લાઈ આ તો મેગો હશે. મેં કીધું ના બાબા આ સિફ ફ્રોક્સ બહારથીએ પણ આ બધું જે કારીગીરી કરી છે ને એ. મેં અને મારી મમ્મી ઘરે બેહીને કરી છે.
હમ તમારી ફ્રેન્ડ નથી પૂછતી.
સુું.
તમારી તમારી ફ્રેડને મતલબ તમારી ફ્રેડને પૂછા હોગા ને કસને બનાયા.
હા મેં મારી ફ્રેન્ડને મેં મારી ફ્રેન્ડને જ કીધું ને કે આ કોને બનાવ્યું છે. હા અને મારી મમ્મી. ઘરે બેહીને કપડાં પણ સીવતી આ મતલબ સીવા આવે છે. હા અગર જે આપણે પર્સ વર્સ બનાવવું હોય ને યાં અગર જે બહાર પાઉચો મળે છે ટ્રાન્સપરન્ટ યાં કોઈ પણ પાઉચ છો તો એ પણ ઘરે સીવી દે છે.
અચ્છા.
હમ્મ એટલે એવી તકલીફ નહી આવતી અને અ મતલબ એજ મને પણ આવે છે કે હા આ આવી રીતે આવી રીતે મતલબ આમ છે કે હા જોઈ જોઈને પણ આવી જાય છે અને મતલબ અમે તો સિંધી છે ને તો અમારો ખાવો તો તમે ક્યારે ખાવો છો તમે ખુદ પોતે જ બોલશો કે આ કેટલો મસ્ત ખાવું છે.
હા ના ના ના હા વા કેમે આ મારે ત્યાં સિંધી રેવે ને છે તો બહુ પસંદ આવે છે તમારો ખાણો.
હા તો મતલબ તમારે ક્યારેય પણ આવો ને તો મને યાદ કરજો હું મારી મમ્મીનો હાથ નુ ખાઉ ખાઉ ચલાઉ મતલબ બધા જ મારી જે ફ્રેન્ડો છે ને મને નાસ
તમારે પુલાવ કડી તમારી સિંધી કડી બહુ સરસ છે.
જી સાઈભાજી
સાઈભાજી
હા તો પછી હું મારા ટિફિનમાં